હા નમસ્કાર જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ નમસ્કાર કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
બસ હું પણ મજામાં.
શું કરતા હતા?
બસ આ જમીન બેઠો.
શું વાત છે, તો આજે મા જોડે ખૂબ જ આમ સુંદર વિષય છે આમ કહેવાય ને કે દૈનિક જીવન તો તેના પર થોડીક આપણે ચર્ચા કરી લઈએ.
હા બિલકુલ બિલકુલ આ તો ખુબ જ સારો વિષય છે.
હા કહેવાય ને કે સવારે જલ્દી ઉઠવાની આદત ઘણા લોકો માટેમ મુશ્કેલ હોય છે આમ શું તમે કેમ મેન્ટેન કરો છો સવારે વહેલા કેમ ના તમે ઉઠી જાવ છો થોડુંક મને પણ આમ શીખવાડો ઉ ઉઠતા.
મને લાગે છે ને કે સવારનો સમય સુવાર થી શાંત હોય છે. એ સમયમાં પણ મન ફ્રેશ હોય અને કામ પણ સારી રીતે થાય એટલે એ વિચારધારા થી હું સવારે વહેલો ઉઠી જાઉ છું.
બિલકુલ સાચી વાત છે તમારી એમ સવારે ઉઠી ને પેલો શું કરો છો તમે થોડુંક કહોને?
સવારે ઉઠીને સૌથી પેલા તો હું થોડું પાણી પીવું પછી થોડી વોક કરું અને પછી દિવસનું પ્લાનિંગ કરું.
શું વાત છે આમ પ્લેનિંગ કરવાથી તો આમ દિવસ સરળ બની જતો હશે નહી તમારો
હા બિલકુલ જો પ્લાનિંગ ના હોય તો ઘણી વાર સમય ક્યાં જોતો રે એ ખબર જ ના પડતી હોય.
બિલકુલ બિલકુલ અને આમ આજકાલનું તો જીવનમાં છે ને સમયનું પણ મેનેજમેન્ટ ખુબ જ આમ જરૂરી બની ગયું છે. કેવાય ને કે સમયને આપણે સમય કોઈના માટે ઉભો નહી રહેતો એટલે આપણેે સમયની પાછળ ચાલવું ખુબ જ આમ જરૂરી છે, એમ કે ને કે સમય સાથે એ તો સમય જોડે.
સાચી વાત છે એકદ મોબાઈલ સોશિયલ મીડિયા અને બીજા ઘણા ડિસ્ટક્શન વચ્ચે ફોકસ રાખવો મુશ્કેલ બની ગયો છે આજકાલ.
બિલકુલ આ તમે મોબાઈલ નો ઉપયોગ કેટલો કરો છો આમ દિવસભર થોડુંક મને કેશો?
તો જરૂરિયાત પૂરતો કરું પણ હું પ્ર પ્રયત્ન કરું છું. કે ફ્રી સમયમાં મોબાઈલ કરતા પુસ્તક અથવા રસપ્રદ વિષયો વાંચુ. જેમ કે અત્યારે તમારા જોડે વાત કરું છું.
શું વાત છે, ઓહો હ વાહ. આજે પણ આમ લોકો પુસ્તક વાંચે છે અને સંભાળીને આનંદ આમ સાંભળીને આનંદ થાય છે મન તો આમ કે કેવો સારો તમારો વી ચાર છે આ આવો સૌ સૌને આવો વિચાર તો કરવો જઈએ પો તાની જિંદગીમાં.
સાચી વાત છે અને પુસ્તકો થી ઘણું નવું શીખવા મળે છે. તે માણસને વિચારવા પણ પ્રેરિત કરે છે.
બિલકુલ હા બિલકુલ હમ તમે કયા પ્રકારના પુસ્તકો વાંચવાનું પસંદ કરો છો આમ-
હમ તો પ્રેરણા આપતા પુસ્તકો પછી- પ્રવાસની વાત અને જીવન સંબંધિત અનુભવો-
શું વાત છે આમ કેવાય ને કે દૈનિક જીવનમાં તો તમને આમ સૌથી મહત્વપૂર્ણ વસ્તુ- ત તો પછી શું લાગે છે તમને-
દૈનિક જીવનમાં તો સૌથી મહત્વપૂર્ણ છે સંતુલન- પછી કામ અને આરામ કુટુંબ અને- પોતાના માટેનો સમય આ બધું સંતુલિત હોવું જોઈએ-
બિલકુલ બિલકુલ આમ કેવાય ને કે ઘણી વાર તો લોકો કામમાં એટલા વ્યસ્ત થઈ જાય છે ને કે- પોતાના માટે સમય જ નહી નીકારળી શકતો નહી.
હા હ ના ના- એના કર કારણે તનાવ પણ વધે છે. એટલે રોજ થોડો સમય પોતાની પસંદની એક- એક્ટિવિટી માટે રાખો જોઈએ-
બિલકુલ હું પણ આમ છે ને કે ફ્રી સમયમાં છે ને આમ કઈક બી કઈક હું કરતો રહઉં છું કે- મ્યુઝિક સાંભળી લોઉ ગાર્ડનિંગ કરી લઉ અથવા કોઈ નવું આમ- કૌશલ્ય શીખી લો આમ કેવાય ને કે જે પ્રેરણા આપતું હોય મને આમ-
સાચી વાત છે પછી ગાર્ડનિંગ તો ખુબ જ સરસ હોબી છે તેમાં શું ખાસ લાગે છે.
હા જો જયારે એક નાનો આમ રોપેલો છોડ મોટો થાય ને તો એ ફૂલ આપે- ત્યારે અલગ જ આનંદ મળે છે મન તો-
બિલકુલ સાચી વાત છે. અને કુદરત સાથે જોડાવાની મનને શાંતિ મળે છે.
બિલકુલ બિલકુલ આ જોુવ ને પણ આજે કલની પણ આમ ફાસ્ટ લાાઈફમાં પણ આ નવી વસ્તુઓ કેહેવાય ને- ખુબ જજ આ મહત્વપૂર્ણ બની જાય છે આમ જોવા જઈએ ને તો દૈનિક જીવનમાં-
હા અને દૈનિક જીવનમાં લોકોને સૌથી મોટો ચેલેન્જ શું હોઈ શકે છે ખબર તમને-
હા મને એમ લાગે છે કે સમયની કમી- અને આમ મનની શાંતિનો અભાવ-
હમ અને તેયાનું સમાધાન શું છે.
તો થોડુંક છે ને આપણે ડિસિપ્લિન પોઝિટિવ થિંકિંગ- અને આમ કેવાય કે સ્વસ્થ આદતો ખુબ જ જરૂરી છે. જો દૈનિક જીવન-
હા એકદમ ખુબ સરસ વાત કઈ- આદત બદલવી મુશ્કેલ હોય છે પણ અસંભવ નથી હોતી-
બિલકુલ- એજ ને અને આપડે છે ને રોજ કઈક નાનામાં નાનો પ્રયત્ન કરવો જોઈએ જે મો- મોટા ફેરફાર લાવી શકે આમ જોવા જે ને જેમ- કે હું તમને ઉદાહરણ આપું ને કેમ- રોજ વીસ મિનિટ તો વાંચન કરવું જ જોઈએ કા તો એક દિવસમાં તો ખાસ- આમ ફેરફાર ના દેખાય પણ એક વર્ષ પછી ઘણું જ્ઞાન આવી જાય તમારામાં ખબર-
સાચી વાત છે એકદમ અને નાના કદમો ઘણી વાર મોટા પરિણામ આપ્યા છે.
બિલકુલ આમ કેહેવાય ને કે રોજ થોડું ચાલવું પણ આમવ આમ કહેવાય કે સ્વસ્થ- માટે પણ ખૂબ ફાયદેકારક છે પોતાના શરીર માટે પણ-
સાચી વાત છે અને આજે કલ લોકો એક્સરસાઇઝ કરતા કરતા મોબાઈલ માં વધુ વ્યસ્ત દેખાય છે.
હા કેટલાક લોકો તો જો ને વોક કરતા પણ આમ મોબાઈલ જોઈ રહ્યા હોય છે. આમ તે ઠીક છે ને- કુદરત નો આનંદ પણ નથી એ લઈ શકતા-
હા અને તમે વોક કરતા હોય ત્યારે શું ઓબ્ઝર્વ કરો છો?
આમ હું તો વોક કરતો ત્યારે છે ને પક્ષીઓ ન અવાજ આમ પછી આમ- સૂર્યોદય નો રંગ હવાની ઠંડક અને આમ લોકોની રોજ આમ- દોડધામ જોતો હોઉં છું આમ-
હમ હમ અને આ બધું સંભલાતા લાગે છે કે સવારનો સમય ખરેખર ખાસ હોય છે.
બિલકુલ હા હો આમ સવારે છે ને માણસને આમ નવી ઉર્જા આપે છે આમ.
હા અને દૈનિક જીવનમાં ખોરાકનું કેટલું મહત્વ છે સમજાવો તમે?
હા જો ઘણું જ આમ મહત્વ છે મારા ખ્યાલથી તો આમ કેહેવાય ને કે સારા ખોરાક થી છે ને શરીર અને મન બંને તંદુરસ્ત રહે છે.
હા અને તમે ઘરનું જમવાનું પસંદ કરો છો કે બહારનું?
મોટા ભાગે તો હું તો છે ને ઘરનું પસંદ કરું છું. કારણ કે ઘરનું જમવાનું છે ને સ્વચ્છ ને આમ સંતુલિત હોય છે આમ.
હા પણ ક્યારેક બહારનું જમવાનું પણ આમ મજા આપે નહી?
હા ક્યારેક મિત્રો સાથે આમ અથવા કુટુંબ સાથે બારે જમવાની આમ મજા જ અલગ જ હોય છે તે.
હહ એતો સાચી વાત છે. પછી દૈનિક જીવનમાં મિત્રોની ભૂમિકા કેટલી મહત ત્વપૂર્ણ હોય છે?
આમ જોવા જાવને તો મિત્રો છે ને જીવનની આમ રંગીન બનાવે છે આપડા જીવનને. પણ તેમની સાથે વાત કરીએ તો તનાવ પણ ઓછો થાય છે તેથી આમ મિત્રો તો હોવા જોઈએ. પોતાના જીવનમાં અને એ બી સારા મિત્રો હોય તો પછી આપડે કેવું આપડે આ બે આપડે વાતો કરે છે. એવી આપણેે દિનચર્યાની વાતો બી કરી શકીએ આમ કેવાય ને આપણે
બિલકુલ સાચી વાત. પછી સાચા મિત્રની ઓળખ કેમની થઈ શકે છે?
હા જેમ કે જે ખુશીમાં પણ સાથ હોય, મુશ્કેલીમાં પણ સાથ ઉભા રહેે. એ આપડા સાચા મિત્ર કેવાય.
ખુબ સુંદર વિચાર છે આતો. અને મને લાગે છે કે સંબંધો પણ રોજની જેમ સંભાળવા પડે.
એ કેમ થોડું મને જાણ આપશો તમે?
એ જેમ છોડને રોજ પાણી જોઈએ બરોબર. તેમ સંબંધોને પણ સમય અને સમજણ જોઈતા હોય છે.
વાહ! આતો સરસ તમારી તુલના તમે કરી.
આભાર. જીવનની ઘણી વસ્તુનો કુદરત મહત્વ માંથી શીખવા મળતી હોય છે.
બિલકુલ અને આજે કાલ તો આમ ટેકનોલોજી વગરનું જીવન પણ આપડે કલ્પના કરવી બહુ જ આમ મુશ્કેલ થઈ ગયું છે આમ.
હા ટેકનોલોજી એ જીવન સરળ બનાવ્યું છે. પણ તેના યોગ્ય ઉપયોગની પણ જરૂર છે.
બિલકુલ. શું તમે ઓનલાઈન કામ કરતા જ હોય છો આમ તમે એવું કઈક?
ઓનલાઈન કામમાં ઘણી વસ્તુઓનું હવે ઓનલાઈન થઈ ગઈ છે. બિલ પેમેન્ટથી લઈને શિક્ષણ સુધી બધું મોબાઈલમાં જ મળી જાય.
હા એ બી છે. બિલકુલ સાચી વાત છે. કેવાયને ને એના કેટલાક તો નુકસાન અને ફાયદા હોય છે આમ. થોડુંક નઈ?
હા લોકો સામસામે મળવાનું ઓછું કરી રહ્યા છે. ડિજિટલ વાત વધી છે. પણ વ્યક્તિગત સંપર્ક ઘટ્યો છે.
હા એ તો બઉ જ આમ મોટો આમ અને ખરેખર વી ચારવા જેવો આમ મુદ્દો છે આમ.
હા બિલકુલ. ટેકનોલોજી આપણા માટે છે, આપણે ટેકનોલોજી માટે નથી.
આ લાઈન તો ખુબ જ સરસ છે. તમારી હો મને દિલને છુઈ ગઈ આ લાઈન.
હા હા અને દૈનિક જીવનમાં સંતુલન જ સૌથી મોટી કળા છે ખબર?
શું વાત છે. તમે દિવસ ના અંતે શું કરો છો આમ કેવાય?
દિવસમાં શું સારું થયું અને શું સુધારવા જેવું એ તેના વિશે થોડું વિચાર વિમર્શ કરું છું.
બિલકુલ એટલે જ આમ કહેવાય ને કે રોજ પોતાની આમ સમીક્ષા કરો જ છો. એટલે તમે આમ કહેવાય ને
હા એનાથી બીજો દિવસ વધુ સારો બનાવી શકાય.
બેે ખરે ખર આ આદત થી છે ને ઘણા લોકોને ઉપયોગ આમ થઈ શકે છે. અને હું પણ મારા આજકાલના જીવનમાં હું એવું જ આમ પ્રયત્ન કરવા માગુ છું કે હું મારું એક. કમ. પ્રોપર સીડ્યુલ બનાવો જેની અંદર ચાલવાથી લઈને આમ વેલું. સવારે ઉઠવાથી લઈને જોગિંગ થી લઈને આમ સરખું ખોરાક ખાવાનું. પછી આમ ઘર વાળા લોકો જોડે બેસીને વાર્તાચીત કરવાની પછી ફ્રેન્ડ્સ લોક. જોડે એવું મારે હવે હું પોતે જ આમ સેડ્યુલ બનાવાની ઈચ્છું છું આમ કેવાય ને કે. મારું આમ દૈનિક જીવન નું આખું આમ.
આતો. હા આતો તમારી ખુબ જ સરસ આદત છે મારે ભી આમ તમારે જેવું આ. આદત રાખવી છે કે સવારે વહેલું ઉઠી જવું. પછી આમ આમ મારા કામ પર વધારે આમ મહેનત કરવી. પછી આમ ટાઈમ સમયસર ખાવા ખાઈ લેવું. અને પછી ઘર વાળા જોડે વધારે ટાઈમ કે શું કેવાય વ.
પેલું આતો આમ ખુબ જ આમ સુંદર તમારી તમ. તમે મને કીધું અને આ વિષય પર મને તમારી જોડે જેટલી વાત. કરું ને એટલી ઓછી છે પણ મને છેને તમારી જોડે. ખુબ જ આમ મજા આવી ગઈ આ વિષય પર વાત કરીને શું તમને આઈ મારી જોડ મજા.
હા ખુબ જ મજા આઈ ગઈ મને તો આ વિષય વાત કરી.
હા તો કઈ નઈ આપડે ચોક્કસ કઈક ફરીવાર નવા વિષય પર આપડે વાત.
હા ચોક્કસ ચોક્કસ ચાલો મળીએ હમ.